હા એકદમ મજામાં તમે કેમ છો
બસ સારું છે હા આજે હું બેસી ત તો વિચારતી ત કે હવે કેવું થઈ ગયું જે ફેમિલી બધા જોઈન્ટ હોય છે અમુકના ન્યુક્યુલર સેપરેટ ફેમિલી હોય છે તો મનેથી આજે આપે ઈ વિશે વાત કરીએ
હમ
આ હું સંયુક્ત ફેમિલી હું જોઈન્ટ ફેમિલીમાં રહું છું એટલે હું મારા ઘરે કેવું છે કે બે છોકરા છે મતલબ અમે હસબન્ડ વાઈફ છે મારા સાસ દુસરા છે તો ક્યારેક હું મારી છોકરીને સ્કૂલે મૂકવા જાઉં ને તો ક્યારેક કોઈ કેવું કે સેપરેટ ફેમિલીમાં હોય તો બિચારાઓને બે બાળકો હોય કે એક બાળકો હોય તો એ લોકોને એટલું અઘરું પડે ને કે બધું મેનેજ કરવું સ્કૂલનું છે ઘરનું છે ભણાવું છે કે કોઈક સારી વસ્તુ શીખવાડવી છે ઘરના કામ છે તો એ લોકો ને એટલું અઘરું પડે ને તો મને વિચાર આવે કે ક્યારેક આપણે સંયુક્ત ફેમિલીમાં ને તો એમ થાય કે આપડણે છૂટા રહીએ ને તો વધારે સારું છે અને ક્યારેક એવું લાગે કે ના આપણે જોઈન્ટ ફેમિલી માં રહીએે ને તો વધારે સારું છે એમ કારણ કે મને તો જોઈન્ટ ફેમિલી ન એક્સપિરયન્સ છે પણ તો બી એવું લાગે કે જોઈન્ટમાં છે તો થોડા કસ્ શિક્ષા આવી જાય છે આમ છે તેમ છે આપડી રીતે, આપણી મરજી નું આપણે નથી કરી શકતા, એમ. પણ આજે મને એવું થયું કે, જોઈન્ટ ફેમિલી ના જેટલા ફાયદા, નુકસાન છે, એવું. એની કરતા વધારે મને એમ ફાયદા લાગ્યા આજે, જે મેરે વાત કરીને કે, હું નુકસાન તરફ જોતી, પણ આજે મને ફાયદા બી લાગ્યા, એમ. તમે શું વિચારો છો એ માટે?
એકદમ સાચી વાત છે તમારી, કારણ કે જોઈન્ટ ફેમિલી ના ફાયદા વધારે. હા, નુકસાન તો છે જ.
સો ટકા કારણ કે તમે તમારી બધી ઈચ્છાઓનો ત્યાગ કરીને, બધા માટે વિચારવું પડે છે. અને ફાયદા ઈ છે કે તમે જયારે પણ ઈચ્છો ત્યારે, તમે કંઈ જે કંઈ કરવું તમે એકલા હોય, સેપરેટ રહેતા હોય, તો તમે કરી શકો. જોઈન્ટ ફેમિલીમાં, તમે કોઈ વસ્તુ કરી ના શકો, એટલે વારંવાર તમને કોઈ રિસ્ટ્રિકક્શન આવવાનું નથી. તમે જે કરવા માંગો, એ કરી શકો છો. પણ થાય શું? કે એક પ્રકારે, જોઈન્ટ ફેમિલીમાં સારું. ક્યારેક આપડે બીમાર પડ્યા હોય. કે ક્યારેક આપડે ક્યાંય જવું કરું હોય, તો આપડા બાળકો હોય કે આપડા હસબન્ડે હોય, તો એ એનું ધ્યાન રાખવું. આપવા માટે, આપણા પરિવાર ના બીજા સભ્યો હોય, તો એની કેર કરી શકે. પણ જયારે આપડે એકલા હોય, ત્યારે વિચારવું પડે કે, આનું શું થશે? તો એને મૂકીને આપણે જઈ ન શકીએ ક્યારેક. એવું પણ મને લાગે છે કે, સેપરેટ રહેવો પણ ક્યારેક અઘરું છે. હા, મારો તો મંતવ્ય છે. તમને તમે શું કેવા માંગો છો બીજું, આમાં?
સાચી. સાચી વાત છે. અને ક્યારેક કેવું લાગે કે, આપણે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય ને, તો કોઈ તહેવાર હોય કે દિવાળી હોય, હોળી હોય, ઉત્તરાયણ હોય કે રક્ષાબંધન હોય. તો આપનું આમ લાગે કે, ના, ચલો બધા સાથે છીએ ને, તો ઉજવવામાં મજા આવશે. છે. કંઈક મસ્તી કરતા હોય, કંઈક ગેમ કે એવું કંઈક રમતા હોય, તો એ બધું સાથે હોય ને, તો મજા આવે. કારણ કે હવે કેવું, હવે ન જમાનો એવ થઈ ગયો કે, બધા નોકરી કરતા, મતલબ મોટા ભાગના લોકો નોકરી કરતા. ય એ છોકરા હોય તો, એના ભણવામાં હોય તો એક સવારનું કેવું, અમુક એવો ટાઈમ મળે કે, જો બધાને પોતાની રીતે એન્જોય કરી શકે. પોતાના પરિવાર ના કોઈ કોઈને સાથે, તો. એટલે એવું લાગે કે, હા, જોઈન્ટ ફેમિલી તો હોવું જોવે એમ. ભલે મતભેદ બહુ થાય, કે ક્યારેક આમ એકબીજા માટે કઈ ખોટું વિચારાય. જાય, કે કંઈક નાની નાની વાતમાં આપણને ઓલું લાગી જાય કે, ના, મને આમ કહી દીધું, આમ પણ તો પણ એવું લાગે કે, એના સાથે હોય ને, તો ઈ બધી વસ્તુ નું પ્રોબ્લેમના સોલ્યુશન થઈ જાય. પણ ઓલું, જે ખુશી મનાવવા માટે કે દુઃખ બાટવા માટે કોઈક હોય ને. તો એ જોઈન્ટ ફેમિલીમાં વધારે સારું મદદ કરી શકે એમ. એવું મને લાગે છે. અને આજનું જે એમે જોયું ને કે જો સેપરેટ ફેમિલી હોય ને, તો કેવું બધા પોતા વીકેન્ડસ હોય, એટલે ફરવા જતા રે, અથવા બધા પોતપોતાના કામમાં. પેલું જે પરિવારને બાંધ કરવા માટે જે કડી જો હોય ને, એટલું બધું ન મળે, કારણ કે વડીલો હોય, ઘરમાં ફ્રી હોય. તો ઈ રાહ જોતા હોય કે, ચલો, રજા છે, તો આપડે કંઈક નવું કરીએ, કંઈક હેલ્પ કરી દઈ એમ. એવું બધું લાગે. એટલે મને એવું લાગ્યું કે, જોઈન્ટ ફેમિલી થોડુંક સારું વધારે. રિસ્ટ્રિક્શન છે સો ટકા. પણ સાથે રહેવું સારું લાગે. એમ, તમે ઈ વત ઉપર શું કેવા માંગશો?
હમ, એકદમ સાચી વાત છે તમારી. અ આમાં તો એવું જ છે અને પ્લસ કે આમા જોઈન્ટ ફેમિલીમાં તમે જો ને તો તમારા છોકરાઓ ના સં કાર સારા પડે છોકરાઓ જાઝા માણસોની વચ્ચે કેમ ડીલ કરવી ઈ શીખી હકે ઝાઝા વ્યક્તિ અને અલગ અલગ સ્વભાવના માણસો મળશે તો તમારું બાળક ઘડાશે તો એ ક્યાંય પણ જશે ને તો પાછળ પાછું નહી પડે તમે જોશો જે એના માવતર એકલા રેતા હશે જે જેના મા બાપ સેપરેટ સંયુક્ત કુટુંબમાં નહી જતા હોય ઈ લોકો ન બાળક એકદમ પેલું કેહેવાય ને કે બકવાસ સાહેબ મીન્સ કે એને કોઈ વસ્તુનો રસ્તો નહીં આવડ તો એકદમ કાલું હોય છે વારંવાર રઋતું રહેતું હોય છે એ વારંવાર નાસિક પાસેથી જશે ખાસ દરેક વ્યક્તિ જે સેપરેટ રહે છે ફેમિલી થી એને ડિપ્રેશન નો શિકાર હોય છે કારણ કે એને એકાંત હોય એટલે એકાંત વિચારનું ઘર થઈ જાય એટલે શું કરશે કે વારંવાર એના મનમાં વિચાર આવી શકશે ઓલું કોક કોક સામે હોય તોનું મગજ કાર્યરત બીજાના કામ મારે તો એ ડિપ્રેશન માં નથી જ તો એવું મારુ માનવું છે કે સંયુક્ત કુટુંબ હોય ને તો તમે ડિપ્રેશનમાં નથ જતા એન્ઝાયટી કે એવું કશું નથી આવતું અને બાળક માં અલગ અલ અલગ પ્રકારની સ્કીલ આવે છે લીલી લડતા શીખી જાય છે હસી ને બોલતા શીખી જાય છે કે લોકોની સાથે કેમ વ્યવહાર કરો એ શીખી જાય છે કારણ કે ઘર પરિવાર માં દેખા દેખીને બધી પ્રકારનો માહોલ મળે ને તો બાળક છે એ પોતે મેન્ટલી મજબૂત થાય છે એટલે સંયુક્ત કુટુંબમાં રહેવું જરૂરી છે મારો મત તો એવો છે તમે શું કેવા માંગો છો
સાચી વાત છે તમારી અને મેં જોયું પણ છે અમારા લ મારા સગામાં કોઈ રિલેટિવસમાં કોઈક રેતું હોય ને કે સિંગલ મતલબ મમ્મી પપ્પા હોય ને એક બાળકો તો એના બાળકો છે ને જલ્દી કેવું જોઈન્ટ ફેમિલી માં રહેલા હોય તો બોલવા ચાલવાનુંને એવી પ્રેક્ટિસ હોય ઈ લોકો જયારે બહુ વધારે પડતા થઈ જાય ને ત્યારે ઈ લોકો બિચારા મુંજાઈ જાય કે શું કરવું ઈ લોકો એતે પોતાની જાતને એમ સમજાવી ના શકે કે મારે આ સિચ્યુએશનમાં શું બોલવાનું એટલે બધા સાથે એકલું જલ્દી મિક્સ ન થાય ક્યારેક કેવું હા જો પોતાની રીતે બધું કરતા શીખી જાય કે ચલો મારે જ કરવાનું છે મમ્મી પપ્પાની હેલ્પ લિમિટમાં મળે છે એમ જોઈન્ટ ફેમિલી માં ઈ થાય કે છોકરું વધારે બીજા ઉપર નિર્ભર હોય કારણ કે ખબર છે મમ્મી પપ્પા નહી તો દાદા દાદી કરી દેશે પણ મને એવું લાગે કે જયારે તમે ન્યુક ન્ક્લિયર ફેમિલીમાં રહતા હોય ને તો છોકરું આમ પોતાની રીતે ઘડાઈ ગયું પણ જે સામાજિક રીતે બીજા કોઈક મળે તો કેવી રીતે વાતચીત કરવી શું બોલવું કઈ રીતે પોતાની વાત બીજા સાથે શેર કરવી એ બધું થોડુંક ઓછું ઓછું એલા આવડત હોય, ભણવામાં બો આગળ હોય, પોતાની બધી અધર એક્ટિવિટીમાં આગળ હોય પણ પોતાની જાતને જે એક્સપ્રેસ કરવાનું હોય ને આ તમે જે કહો છો ને કે ડિપ્રેશન વધી જાય એ ખાલી મોટામાં નહી મને એવું લાગે કે ન્યુક્લિયર ફેમિલી હોય ને તો નાના બાળકો માં પણ થોડાક ઘણો અંશ રેતું હોય કારણ કે કોઈ હોતું જ નથી એની પાસે કે પોતાની વાત શેર કરી શકે એવું મને એવું લાગે કે ન્યુક્લિયર ફેમિલીના આ બધા માઇનસ પોઈન્ટ હોય શકે છે, તમારે શું કેવું છે એમાં?
એકદમ સાચી વાત પછી ઘણી વાર એવું થાય કે સેપરેટ રહેતા હસબેન્ડ વાઈફ નો ઝઘડો થતો હોય તો એને કોઈ મનાવા વાળું કે એને કોઈ ચૂપ કરવા વાળું ન હોય કે એનામાં સોલ્યુશન લાવવા વાળું ન હોય તો એ લોકો ડાઈવોસ સુધી પહોંચી જાય છે બરોબર અને જો તમે સંયુક્ત કુટુંબમાં રહેતા હશો ને તો તમને એક આઈડિયા આવશે કે ભાઈ તમારે કેમ જીવવું જોઈએ કોની સાથે કેમ રહેેવું જોઈએ, કેમ વર્તવું જોઈએ. તો કોઈ ક્યારેયક તમારા પતિ પત્ની વચે ઝઘડાઓ થાય તો વડીલો હશે બાળુ ખખડાવશે પૂછશે કે ભાઈ શું પ્રશ્ન છે. સોલ્યુશન કરવાની કોશિશ કરે ઘણી જગ્યા એવું બન્યું છે સોલ્યુશન કરે છે, ઘણી જગ્યા એવું બન્યું છે. કે સોલ્યુશન કરવાના બદલે પોલ્યુશન વધારી દેશે જીવનું એટલે એવુંય નથી કે સંયુક્ત કુટુંબ સારું છે, સંયુક્ત કુટુંબ એટલું જ નેગટિવ ઇમ્પેક્ટ પાડ છે કારણ કે ઘણી વાર એવું થાય કે આપડે સાચા હોય પણ આપણી અગેન્સ્ટ બધા હોય તો આપણે ઈ સંયુક્તમાં રહતા હોય તો એ બધાને બીટ નથી કરી શકતા તો આપણને ઈ નડે પણ છે એટલું બધું સારું પણ નથી હોતું. ક્યારેક સાચી શીખામણ આપવાને બદલે એક ખોટા તરફ પક્ષ લઈને એકને ચડાવવામાં આવે અને બીજાને હેરાન કરવામાં આવે એવું પણ ઘણી વાર બન્યું છે એટ સંયુક્ત કુટુંબ ન ફાયદા છે, એટલે ગેરફાયદે છે. મારુ તો આવો મંતવ્ય છે, સંયુક્ત કુટુંબ વિશે બે વસ્તુ તો મેં જોય છે મારા જીવનમાં પોઝિટિવ રીતે અને નેગેટિવ રીતે કારણ કે અમારા કુટુંબ અમે બધા સાથે રહેલા છીએ. પણ હું જ્યાં રહું છું અત્યારે જ્યા આ વસ્તુ છે જ નહી સંયુક્ત કુટુંબ ના નામે ધબ્બો કોઈની સાથે બોલવા નહી કોઈની સાથે કઈ નઈ કઈ કયો તો કોકને કઈક લાગી જાય એવું બધું થઈ શકે છે. તો તમ વિચાર કરો કે આમાં પ્લસ પોઈન્ટ તો મારા પરિવારમાં મેં જોયો પણ અહિયાંયા આવીને મેં એવું જોયું સાસરીમાં કે એવું તો છે જ નહી તો બે પાસા મન જોવા મળ્યા છે મારું તો એવું માનવું છે કે બે નુ એમ કે ફાયદોય છે, નુકસાન છે. તમને નુકસાનમાં શું લાગે છે સંયુક્ત કુટુંબ ના
તમારી વાત સાચી નુકસાન ની વાત કરું ને તો હું પોતે જ જોઈ ફેમિલીમાં રહું છું તો ઘણી વાર કેવું થાય કે મારે મારા છોકરાઓને અલગ રીતે શીખ શીખવાડું હોય અલગ રીતે બોલતાં કરતાં શીખવાડવું હોય પણ જોઈન્ટ ફેમિલીને લીધે એવું ન કરી શકું કારણ કે હું કંઈક શીખવાડતી હોં એના દાદા દાદી એને બીજું કંઈક શીખવાડતા હોય એટલે એટલા બધા વિચારોમાં એ જે પેઢી એક પેઢી ફરી જાય એના વિચારોમાં ગેપ હોય ને એટલે ક્યારેક મને પણ એવું લાગે કે આપણું છોકરું બિચારું કન્ફ્યુઝ થઈ જાય કે હું આમ રસ્તો કરું કે આમ રસ્તો કરું અને પછી ક્યારેક કેવું થાય કે ઈ બે વસ્ ઈ બે ના વ્યક્તિ ના અલગ અલગ એવા મત હોય ને એટલે છોકરું એનું જ પોતાનું સાચું હોય કે ખોટું પણ એનું ત્રીજો જ મત નીકળી જાય અનેને એ વિચારે કે ના હવે આને પૂછીશ તો ઘર માં ઝઘડો થાય છે આમ થાય છે તેમ થાય તો હવે હું મારી રીતે મારું કરી એટલે મને પણ લાગે જ કે જોઈન્ટ ફેમિલીમાં છોકરા ઉપર જો બધા એક એક બાજુ વિચારતા હોય ને તો અલગ વાત છે પણ જો આ મતભેદ ઘરમાં હોય ને ઘણી વાર આવું થાય જ છે તો બહુ છોકરા પર એ તેની ખરાબ અસર થાય પ્લસ ભણવામાં બી અસર થાય કારણ કે જોઈન્ટમાં હોય ને થોડાક નાના મોા ઝઘડા એવું કઈક થતું હોય તો બધી જ છોકરું સામું જ જોતું હોય એટલે બધી અસર થાય જો વાત કરું ને મારી છોકરીની જ ફ્રેન્ડ છે એના ઘરે એટલા પ્રોબ્લેમ થાય છે એ સાસુ બહઉ ને તો એ છોકરી હજી તો બહુ નાની છે મતલબ હજી પાંચ છ વર્ષની જ છે પણ એ એટલી મેચ્યોર થઈ ગઈ ને એ રીતે કે ઈ બીજા કોઈક સાથે વાત કરે ને તો ઈ બીજાની વાત માંથી એવા પોઈન્ટ કાઢે કે જો આ ના ના આમ કીધું મતલબ એમ લાગે કે છોકરી નાની નથી રહી પણ આ બહ એજેડ લેડી વાત કરતી હોય ને એવી રીતે નતા એટલે પણ તમારી વાત સાચી છે કે એ ફાયદા તો બંને તરફ છે, નુકસાન ભી બંને તરફ છે. પણ આપણેે જોવાનું કે આપડી અને આપડા છોકરા પર સારી કઈ રીતના આપણે જોઈન્ટમાં રેતા હોય તો અથવા સેપરેટમાં રેતા હોય તો કઈ રીતે આપણે અસર કરી શકીએ ઈ આપડે જોવાનું રે આમાં તો મને એવું લાગે છે.
સાચી વાત છે, તદ્દન સાચી વાત છે, તમારી ક્યારેક આ બધીબાબતો આપણે સમજ શક્તિની બહાર છે. પણ જોવા જએ તો બે સારું છે, બે ખરાબ છે. બધો માહોલ મળવો જરૂરી પણ છે, અને તમે કયો છે, એમ બાળકો ટુમજ મેચ્યોર થઈ જાય છે. અને એની મેચ્યોરિટી એટલી વધી જાય છે, કે એ લોકોને માણસોના સારા ગુણ ગોતાને બદલે ખરાબ ગુણ ગોતે છે, જેમ કે સાસુ આપણી સાસુ પાસે જો આપડે બાળકો રે તો જે આપડી ભૂલ કાઢવાવામાં રે ને એવી જ રીતના દેરાણી અને જેઠાણીના છોકરાઓ વચ્ચે તે મતભેદ શરૂ થઈ જાય કે આનો છોકરો હારો છે, આનો છોકરો રૂપાળો છે, આનો છોકરો મને ગમે છે. તુ મને નથી ગમતી અથવા તો દીકરો દીકરી હોય તો એમાં લોકોને અ મન મનભેદ અને મતભેદ કરાવે એના કારણે નાના બાળકો એમે જો જેને દીકરી હશે ને એના મનમાં એવું થઈ જશે કે ભાઈ જો હું બાને નથી ગમતી દાદા ને નથી ગમતી આવા વિચાર આવવા મળશે એટલે એ દીકરીશું થશે કુટુંબથી અલગ થાવા મળશે એને કુટુંબનો પ્રેમ ની મળે એટલે ઈ દીકરી બીજા આડે રસ્તે ચદવાન શરૂ તો આ પણ એક ન્યુસન્સ છે, ઘરનું કે જે સમજવા જેવું છે. કે એમાં દીકરો દીકરીનું જે આ જુના જમાનાના માણસો જે આપડી હારે વર્તતા આવે છે, કે દીકરો હોવો જોઈએ દીકરી નહી અને એને કારણે ત્યાં દેરાણી જેઠાણી એમાં દીકરા દીકરીનું ઓલું થાશે ને તો એના કારણે શું થશે ઘર્ષણ થશે એના કારણે બાળકો ઉપર વધારે ઇફેક્ટ પડશે
મને તો એવું
એકદમ સાચી વાત